હલો. હા કેમ છો. હા એ આપડે તમે કઈ ફર અત્યાર છોકરાઓને વેકેશન નેવ તો તો કઈ ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો કે નહીં.
હા ગયેલા ને અમે આ ગુજરાતમાં. અત્યારે આ ઘણા બધા જગ્યા છે ગુજરાતમાં આપણા તો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાકીતું તો છોકરાઓને મજા બી આ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયો હતો એ લોકોને લઈને. મે પછી ત. બધું એ લોકોને જંગલ સફારી બતાયુ લો ગાર્ડન બતાયું પછી ઉપર એક્સપ્રેસ એન્ટ્રીમાં જઈને ઉપર પેલું એના છાતી પર જે ગેલરી છે અ સરદાર પટેલ. વાળા સ્ટેચ્યુમાં ત્યાથી એ લોકોને બતાવ્યું પછી તો બધો જે રાતે શો થાય એ બતાવ્યો પછી બીજા દિવસ ત્યાાથી નીકળીને બીજા દિવસે અમે થોડું આગળ પોહોંચાનું. સ્વામ્યાન મંદીર છે પોયચા તે બી ઘણું મોટું છે એને જોવા જેવું છે. તો એ સાઈડ ગયાને થોડું બધા મંદિરમાં ફર્યાને જોયું ને ત જમવાનુંને રૂમ પણ સારા મળી જાય છે ને પછી કેવું. કે સાંજે ત યાત્રા જેવું પન નીકળે છે સાત વાગે તો એ પણ જોયું બુકિંગને એવું બધું અહીંયાથી જ કરી દીધેું એટલે ત્યાં જઈને કંઈ આમ દોડા દોડી ના કરવી પડે ને રૂમ પણ મળી રહે.
હા બરાબર છે હવે અત્યારે તો શું લોકો અધિક મહિનો ચાલે ને એટલે અ મંદિર વાળું અ મંદિરમાં વધારે પ્રિફર કરે કે અ સોમનાથ ના મંદિરે જાય કે અ સાારંગ. ુર જાય તો ત્યાં પણ આપણને સારંગપુરમાં બી અ તમે જાઓ તો તમને ત્યાં પણ તમને રહેેવાની વ્યવસ્થા ને એવું બી સારી અ મળી રહેે અને તમારે લાઈનમાં પણ બહુ ઊભા રહેવું ના પડે અને શાંતિથી તમારા તમે દર્શન. અ કરી શકો અ તેજ રીતે જોવાના સ્થળોમાં આપણેે પ્રવાસને રીતે વિચારી તો એટલા બધા આપણે ત્યાં ગુજરાતમાં સ્થળો જોવાના જોવાના છે ને કે આપણેે અ એમ વિચારી કે ક્યાં જઈએ. હવે આપડે અમારે ત્યાં જામનગરમાં બી મંદિર છે તો ત્યાં દર્શન ત્યાંથી આપણે ત્યાંથી અમને દ્વારકાને એવું નજીક પડે આપણને તો દ્વારકા તો જઈએ તો્વા ત્યાં તો ખરેખર જ આપણને બહુ જ મજા આવે. અ બેટ દ્વારકા નેવ ઉ જોએ જઈએ પછી રુક્ષ્મણી મંદિર જઈએ ત્યાં આપણે બોટમાં અ જઈએ બોટ પેલા તો બોટ જતી તી બેટ દ્વારકા માટે હવે તો અ બીજી. તો ત્યાં સુધીનો રોડ જ બનાવી દીધો છે અને એ પ્રમાણે તમે અ બાય રોડ જવો હોય તો બાય રોડ બી તમે જઈ શકો અને તમે બસ કરીને જવું હોય તો તમારે બસ કરીને બી જઈ શકો અને ખરેખર ત્યાં જોવાની વસ્તુ અ ઘણી જ સરસ છે અને ત્યાં આપણે બોટ. માં બેસીને અ બધા પક્ષીઓને અ ચણા સિંધ ને એવું નાખીએ. ને એ લોકો ના ખોરા નાખી ત્યાંથી લઈ ને. તો જો એટલા બધા પક્ષીઓ આપણે નજીક આવીને અ લઈ જાય અ ખાવાનું. ઉપરાંત ત્યાંની નદી ત્યાં નદી પણ એટલી સરસ છે કે ત્યાં જરકવાર આપણે બેઠા હોય ને તો ખરેખર મજા આવે અને દ્વારકામાં જ જઈએ તો કૃષ્ણ ભગવાન ના મંદિર ના દર્શન કરવા જઈએ તો અ ત્યાં જઈને આપણને એટલી શાંતિ મળે. કે ખરેખર એમ કે એક વખત દ્વારકા આપણેે જવું જ જોઈએ અ તમે કશે ગયા છો બીજે.
હા એ રીતે મેં નજીકમાં હવે હું વલસાડ રહું છું તો વલસાડમાં પણ પ્રવાસના નજીક નજીક ઘણા જગ્યા છે હવે તમે સાપુતારા જાઓ તો ત્યાં પણ તમે ફરો પછી બધા વોટરફોલ છે. નજીક નજીક પછી અત્યારે પેલા જૈન આશ્રમ બનેલું છે અમારી ત્યાં તો ત્યાં પણ અ અ ગયો છું ભરવાના લઈને તો ત્યાં કેવું છે કે બધ નીચે ગાડી મૂકીને ઉપર આપણને બસમાં જ લઈ જાય એ લોકોની ને સારું છે એમ. ને બધું ખાવાનું બી સાત્વિક ને એવું મળી રહે ને તમને આ ઉપર હોય થોડું એટલે બેસી રહેે શાંતિથી તો સારું પણ લાગેને એ લોકોનું કલ્ચરને એવું જાણવા પણ મળે થોડું. એ રીતે પછી થોડું આગળ આવે. આ બાજુ જઈએ તો નવસારીમાં આપણે દાંડી આપણે જે ગાંધીજી બાપુએ દાંડી માચનું કરેલું તો એનું આખું બનાવેલું છે તો એ પણને એક સારી જગ્યા છે જોવા માટે એમ બહુ મોટું નથી પણ તમે. હ. થોડો જોઈને તમે સમજી શકો કે કઈ રીતે કરેલું ને શું હતું પછી ત વિડીયો બતાવે છે આખો કઈ રીતે દાંડી માર્યનું કરેલું પછ તા બીચ પણ છે નજીકમાં તો એ બીચમાં બેસે તેમે ત્યા પછી રિફ્રેશ થઈને અમે આવી ગયેલા એ રીતે પછી હવે એમ તમે મંદિરની વાતો કરી તો બધા અત્યારે એક અ મંદિર ત્યાં એટલું હવે ડેવલપ થઈ ગયું છે સારંગપુર હનુમાનજીનું મંદિર કે અ ત્યાં બધા દર્શનમાં આપણને વાર પણ ના લાગે ને પહોંચી જવાય છે રસ્તા પણ સારા છે ને ત્યાં રહેવાનું પણ એ લોકોએ સારું હવે સુવિધાઓ કરી દીધી છે.
ખરેખર પછી તમે હવે આપડે એમ જે પાલીતાણા ને એ બાજુ બી જઈએ તો ત્યાં જઈને લોકો કોનું છે. તાર્થી તીર્થ તીર્થ સ્થળ તો ત્યાં બી અ આપડે જઈએ તો એક વખત આપણે અંદર મંદિર માં જય તો આપ અને તે બી જોવાલાયક ઘણા સ્થળો છે અને ત્યાં એક વખત જો આપણે મંદિરમાં જઈને બેસીએ તો આપણને એટલી માનસિક શાંતિ લાગે ને કે ખરેખર અ ગમ્યા કરે એમ પછી અમે લોકો આપણે અમે તો અમે લોકો બી વલસાડ ગામમાં ર છે તો વલસાડ ગામમાં બી આપડે અમુક બધા રિસોર્ટ બી એટલા બધા બની ગયા છે અને ઘણા તો લોકો તો શું હવે આંબાની વાડી પોતતાની હોય તો એની અંદર જ રિસોર્ટને એવું બનાવી દે તો આપણે ઘણી વાર તો આપણે શાંતિથી અ ત્યાં આખો દિવસ સ્પેન્ડ કરવો હોય તો અ આપે આપણને ખરેખર આપણો ટાઈમ ફરવાનું પણ થઈ જાય એક રીતનું ને આપણું એન્જોયમેન્ટ પણ થઈ જાય ને આપણને થોડોક રિલેક્સ બી આપ અનુભવ કરી લઈએ તેવી રીતે જોઈએ જઈએ તો અ મંદિરોની બી વાત કરીએ તો અ સ્વામિનારાયણ મંદિર છે, કે સાઈબબા મંદિર છે, કે આપડણે એમ કે ત્યાં જેવ જઈએ તો બી આપણને ઘણું શાંતિ થાય અને છોકરાઓને કમર ની વસ્તુ બી ગણી છે કે જ્યાં આપણે અ છોકરાઓને અ થોડાક વખત માટે અડધ કલાક સુધી તો છોકરાઓ રમ્યા કરીને એ લોકોનો બી ટાઈમપાસ ખર્સો અ થઈ જાય ઉપરાંત અ દમણ ને એવું બી ઘણું છે દમણ બી છે કે જ્યાં અ આપડે રિલેક્સ થવું હોય તો ત્યાં મોટી મોટી હોટલો છે ને અ ત્યાં બી આપણે બુકિંગ કરી લઈએ તો અ સવાર થી રાત સુધી કે બે દિવસ માટે બી આપડણે જઈએ તો ત્યાં સ્વિમિંગ પુલ ને એવું પણ હોય તો બધું જ આપણને મળી રહે ત્યાં સ્વિમિંગ પુલમાં છોકરાઓને નાહવા ધોવાનું પણ મળી રહે એન્જોય બી એન્જોયમેન્ટ પણ છોકરાઓ કર્યા કરે. અને ખાવા પીવાનું પણ વ્યવસ્થિત આપણને મ ઉપરાંત ત્યાં હવે તો દમણમાં બી હવે તો એટલું સરસ બનાવીય કે લોકો નાના છોકરાઓને બી રમવાનું ને બધું અ ઠેર ઠેર બનાવી દીધું છે. એને કારણે અ તમારે બીજે કશે કશે જવું જ ના પડે. ત્યાં જ તમારો આખો દિવસ તમારો ટાઈમ સારો એવો નીકળી જાય અને રાતના સાંજથી તમે આવી શકો એટલે આમ જોઈ તો પ્રવાસ નો પ્રવાસ અને અ એન્જોયમેન્ટ ન એન્જોયમેન્ટ થઈ જાય. તે રીતે બી આપણે છોકરાઓને વેકેશનમાં લઈ જઈ શકીએ અ બરાબર.
હા સાચી વાત છે પછી આ બાજુ સેલવાસ તમે થોડું આગળ જાઓ તો વાપીની આગળ જાઓ તો સેલવાસ પણ પણ હવે એક ગાર્ડન છે જે તાપેલા બથકને એવું પછી બીજું વોટિંગને એવું પણ કરી શકાય ભાઈ દૂધની કરીને એક ગામ છે ત તે પણ સારું છે પ્રવાસમાં ગુજરાતમાં આપણા અહીંયા વલસાડની નજીક જો જવું હોય તો એ રીતે ઘણા બીજા પણ છે નાના નાના સ્થળો પણ મારા એ એ બી હજુ ઘણા જોવાના બાકી છે.
હા પછી આપણેે એક એક બે દિવસ માટે બી જવું હોય તો આપણે તમે સાપુતારા બી તમે જઈ શકો સાપુતારામાં તો શું અ ત્યાં બોટ ત્યાં પણ બોટ બોટિંગની વ્યવસ્થા છે તો તમે ત્યાં જઈને તમે બોટિંગ બી કરી શકો પછી ત્યાં એક ટ્રેન પણ આખા એમાં ફરે છે તો ટ્રેનમાં બેસીને તમે એન્જ એન્જોય કરી શકો ને એીતે ને ઘણું ફરવાનુંને એવું છે ત્યાં તો તે તમે તમે શાંતિથી ગાર્ડ ત્યાં બી ઘણા ગાર્ડનો રસ્તામાં આવે અ ધ ધોધ આવે તો બધું આપણને આવતા જતા અ આપણને બધું જોવા મળે તો એ રીતનું બી આપણું એન્જોયમેન્ટ થઈ જાય અને એ રીતે બી આપણે અ એક પ્રવાસ તેવો જ આપડો થઈ જાય કે વેકેશનમાં ચાલો આપડણે જઈએ તો છોકરાઓને પણ મજા આવે અને અ ત્યાં ફ ફરીને લોકો આવી જાય ઉપરાંત આપડે અ ઓ અ અ અમારા આમ આમ જોઈએ તો અ અમે આપણે મથુરા ને અ વૃંદાવનને એ બાજુ બી તમે જઈ શકો ત્યાં પણ ઘણી વસ્તુ આપણને જોવા મળે અ કે ધાર્મિક સ્થળે જો આપણે જવાનું વિચારીએ તો આપણે વસ્તુ ખરેખર ત્યાં ગમ્યા કરે કે દ્વારકા મથુરા વૃંદાવન ગોકુળ કે ત્યાં જઈ જઈ શકીએ આપણે તો ત્યાં આપણને સારું એવું અ જોવા મળે અને ફરવા પણ મળે ત્યાં અને ઉપરાંત ત્યાં મંદિરોમાં બી આપણને શાંતિથી દર્શન કરવાભી મળે અને ખરેખર અહ એમ થાય કે ચાલો આપણેે આપડ વેકેશનમાં ફરી તો આવ્યા.
હા સાચી વાત છે બ ચાલો હમ્મ અવાજો હ